હલો
હલો કેમ છો
મજામાં તમે કેમ છો
બસ મજામાં આ જવા દો ને એક દુકાનદારે અમને એક પેકેટ માંગ્યું તું દૂધ નું તો વાસી પકડાઈ દીધું
અરેરેે
હા અને અત્યારે પાછા ગયાને હા પાછા દેવા ગયા પણ એ માનવા જ તૈયાર નહ થતું અને ત્યાં પાછું સીસીટીવી કે એવું કશું પણ નથી
તો હવે
બેઈની હવે ગ્રાહક નું કસ્ટમર કેર હોય છે, ત્યાં જવાનો વિચાર છે. અને અમુક વાર તો કેવું થાય કે કે અમુક ગ્રાહકો જોડે આવી રીતે છેતરપિંડી થતી હોય છે.
હમ
પણ એ લોકો આમ કોઈ કમ્પ્લેન કેવું કશું કરવા જ નહી જતા હોતા
હા
હા એ ગ્રાહક તરીકે તમારી પણ આમ અમુક ફરજો હોય કે જાગૃત ગ્રાહક જ સુરક્ષિત ગ્રાહક કહેવાય
હા હા
હા દરેક વ્યક્તિ આમ જીવનમાં કોઈને કોઈ વસ્તુ હોય કે અથવા સેવા ખરીદે છે, તેથી આમ દરેક વ્યક્તિ ગ્રાહક જ છે.
હમ
ગ્રાહક ને આમ ઘણા અધિકારો મળતા હોય છે. પરંતુ તેની સાથે કેટલીક મહત્વની પૂર્ણ ફરજો પણ એમની હોય હોતી હોય છે.
હમ જ્યાં હક હોય ત્યાં ફરજતો હોવાની જ
હા જો આમ ગ્રાહક પોતાની ફરજોનું પાલન કરે તો છેતરપિંડીથી આમ બચી શકે છે અને બજારમાં સારી વ્યવસ્થા જળવાઈ રહી છે.
હા
અને
તો આપણેે એઝ અ ગ્રાહક આપણે કઈ કઈ વાતોની જાણકારી રાખવી જોઈએ
હા તો એમ હું કહું ને તો સૌથી પહેલા તો ગ્રાહક તરીકે આમ કોઈ પણણ વસ્તુ તમે ખરીદો ને પહેલા તો તેની ગુણવત્તા શું છે તેની કિંમત શું છે. અને કિંમતમાં પણ કેવું કે જે મેઈન બજારમાં ભાવ છે. જે સરકારની લિસ્ટ આવે એમાં ભાવ છે, એને બરાબર જ છે. કે એનાથી વધારે પૈસા લે છે.
હા બો
હા અને અમુક વાર કેવું કે તમે કોઈ વસ્તુ લેવા જાઓ છો એનું વજ જન માપો છો ને પણ એ લોકો પ્રા અ અ દુકાનદારો એવું કરે ને કે, તમે જેટલી વસ્તુ લીધી હોય ને એના કરતા તો ઓછી જ આવતી હોય છે.
હા એમના વજન કાંટાની માં કઈક ભુલ મિસ્ટેક કરી દીધી હોય છે તેની જાતે.
હા. ઘણી વાર એવું થાય છે ગ્રાહક જોડે.
હા.
અને જ્યારે એ પેકેજિંગ ડેટ છે
હમ.
સામાનની અને જે એક્સપાયર ડેટ છે.
હા
એ પણ આપણે આમ તપાસી લેવી જોઈએ.
હમ એ તો તપાસવું જ જોઈએ.
હા કેમ કે પછી તકલીફ ના પડે તમને. કેમકે જો તમે એક્સપાયર્ડ ખાવાનું ખોવસો ખાશોને તો એ તમારા પેટમાં ઘણું નુકસાનકારક રહેશે. અને એના લીધે પાછું તમારે હોસ્પિટલમાં દાખલ થવાનું પણ બની શકે. ને ફૂડ પોઈઝનિંગ જેવા પણ કેસ બની શકતા હોય છે.
હમ...
હા.
ની ડેટ જોવી તો બહુ જરૂરી છે
હા આ. અને ખરીદી કરતી વખતે છે ને હંમેશા બિલ અથવા રસીદ તો લેવી જ જોઈએ.
હમ..
કારણ કે તે આમ ફરિયાદ કરવા માટે મહત્વ નો પુરાવો બને છે. કેમ કે જો તમે અ બિલ કે રસીદ નહી લો તો દુકાનદાર માનસે જ નહિ કે, એ વસ્તુ તમે એના ત્યાંથી જ ખરીદી છે.
હમ એટલે આપણેે પ્રુફ તો જોઈએ જ.
હા.
બરોબર.
અને અમુકવાર તો કેવું કે જાગૃત નાગરિક હોય છે ને એ પણ આવી તે મિત્રતામાં અમુક વાર બિલ લેવાનું ભૂલી જાય છે અને નુકસાન કરાઈને બેસે છે પોતાનું.
હા એ તો છે.
હા. અને ગ્રાહકે માત્ર પોતાની આમ વિશ્વાસનીય દુકાન હોય અથવા વેબસાઇટ હોય એના પરથી જ ખરીદી કરવી જોઈએ.
હમ.
કેમકે કોઈ પણ જે વિશ્વાસ લાયક નહીં હોય એવી વેબસાઇટ લઈ લો કે, દુકાન લઈ લો ત્યાં તમે અમુકવાર જો છેતરાઈ જાવને તો પછી એ વસ્તુ પાછી ના મલે, જે તમારા પૈસા ગયા એ ગયા જ.
એય પાછા ના મલે.
હા. એટલે કોઈ પણ આમ જાહેરાત હોય અથવા લાલચમાં આવીને, ઉતાવળમાં તમારે નિર્ણય ન લેવો જોઈએ.
હા, તો એકદમ સાચું.
હા વસ્તુની વિશે આમ તમારે સંપૂર્ણ માહિતી મેળવીને જ પછી ખરીદી કરવી જોઈએ
હમ્મ એ પણ આપડી જાણીતી દુકાન કાતો વેબસાઇટ પરથી
હા અને અમુક વાર કેવું થાય છે કે તમે ઓનલાઈન ખરીદી કરવા જાઓ છો ને
હમ્મ
તો પણ વસ્તુ સારી નથી મળતી કેમકે એ આમ વિશ્વાશનીય ની હોતી
હા અમુક લોકો કેતા હોય છે ફોટામાં કઈક અલગ તું ને મળ્યું ત્યારે કઈક ક્વલિટી અલગ આવી
હા એમાં પણ ઘણી છેતરપિંડી થતી જોવા મળતી હોય છે
હમ્મ
હા અને આજના ડિજિટલ યુગમાં કેવું કે ઓનલાઈન ખરીદી કર તી વખતે આમ ખાસ સાવચેતી રાખવી જોઈએ
હા
ઓટીપી લઈ લો એટીએમ પિન લઈ લો પાસવર્ડ લઈ લો અથવા બેંકની જે માહિતી હોય એમ કોઈને પણ આપવી ના જોઈએ સુરક્ષિત ડિજિટલ પેમેન્ટનો જ ઉપયોગ કરવો જોઈએ
હા નહી તો એક એક ક્લિકમાં તો કેટલા બધા પૈસા જતા ર આપડા
હા અને જો કોઈ ખામી વાળી વસ્તુ મળે છે અને ઓ ઓછું વજન મળે છે અથવા છેતરપિંડી જાય થાય છે તો ગ્રાહકે આમ યોગ્ય જગ્યાએ જઈને આમ ફર ફરિયાદ કરવી જોઈએ
હા અમુક લોકો તો એટલે બી ફરિયાદ કરવા ના જાય કેમ કે એમને એવું થાય કે બીજાને ખરે પડશે તો મારું શું નામ રહેેશે મારા વિ
હા હા અને અમુક વાર તો કેવું એવું સિરિયલ માં પણ અને મુવી માં પણ આવી જાગૃત ગ્રાહક તરીકેની ફરજોના વિષ અમુક વાર દેખડવા દેખાવામાં આવે છે
હમ્મ હમ્મ હા એમાં બી બતાવે છે
હા કે તમે ગ્રાહક છો તો ગ્રાહક તરીકે તમારી ફરજો શું છે અને તમારને કયા કયા અધિકાર મળેલા છે
હા
હા
તો આપડે બધા અધિકારી જાણવા તો જોઈએ છે
હા અને જાગૃત ગ્રાહક પોતાના જે અધિકારોની સાથે પોતાની ફરજો પણ સારી રીતે નિભાવે તો એ આમ સારો જાગૃત નાગરિક બની શકે
હમ્મ
હા અને કહી શકાય કે ગ્રાહક તરીકે જાગૃત રહેવું એ દરેક વ્યક્તિની ફરજ છે અને સાવચેત ગ્રાહક જ સમમાજદાર ગ્રાહક બની શકે છે
હમ્મ અરે મારી એક ફ્રેન્ડ છે ને એની સોસાયટી સામે એક દુકાન છે તો એ લોકો છે ને એમ આરપી કરતા પાંચ રૂપિયા વધારે લે છે દરેક વસ્તુ પર
હા એવું તો એક જગ્યાએ નહી આમ ઘણી બધી જગ્યાએ જોવા મળતું હોય છે
હમ્મ
અને એના કારણે મારે હું કહ તું અહિયાં પણ અમારે એક દુકાન છે. છેક બહારની બાજુ તો આમ નોર્મલી તમે જાઓ તો અ દહીં પંદર રૂપિયાનું હોય છે.
હમ.
પણ અમે જયારે ત્યાંથી લઈએ ત્યારે સોળ રૂપિયામાં એ લોકો આપ અને એમ આરપી પણ પાછળ પંદર રૂપિયા જ લખેલી હોય છે.
તોય વધારે પૈસા લાગ
હા તો પણ આમ છાપેલી કિંમત કરતા વેચાણ કિંમત એ લોકોની વધુ હોય છે.
હમ, હમ.
હા અને આજ સુધી કેવું કે એ લોકો વિશે કોઈએ કમ્પ્લેન કેવું કશું કર્યું નહી એટલે એ લોકોને પાછી એવો ડર પણ નહી કે કોઈ અમારા અગેન અવાજ ઉઠાવશે કે એવું કઈ કરશે
હા.
હા એટલેમ યોગ્ય માહિતી છે, સાવચેતી છે, અને જવાબદારી છે. જો ખરીદી કરવાથી છેતરપિંડીથી આપડણે બચી શકાય છે, અને સારા બજારના વ્યવહારને પણ પ્રોત્સાહન મળતું હોય છે.
હમ.
હા. એટલે જાગૃત નાગરિક બનવું અને જાગૃત ગ્રાહક બનવું એ આપણા જીવનમાં ખુબ જ ઉપયોગી વસ્તુ કેહેવાય
હા.
અને આપણા માટે આમ લાભદાયક વસ્તુ પણ કેહેવાય
અમ અમુક તો ઘણા એવા લોકો છે, જેને ખબર જ નથી કે શુંશું અધિકારો છે, અને શું શું ફરજ હો છે, ગ્રાહકો ની
હા અને અમુક બોલો
તો આપણેે એ લોકોને બી જાણકારી આપવી જોઈએ બધાની જાગૃતતા ફેલાવી જોઈએ આના વિશે તો
હા અને કેવું કે વિચાર પૂર્વક ખરીદી કરો અને સુરક્ષિતવો અને પોતાના જે અધિકારો અને ફરજો છે. એ બંનેનું તમારે આમ પાલન કરવું જોઈએ
હા.
હા અને જાગૃત ના નાગર ગ્રાહક જ સારા અને ન્યાયયી બજાર વ વ્યવસ્થાપનનો આયો છે.
એકદમ સાચું કીધું
હા.
હમ.
અને જાગૃત અને જવાબદાર ગ્રાહક માત્ર પોતાના હિત નું જ નહીં પરંતુ આમ સમગ્ર સમજ સમાજના હિતનું પણ રક્ષણ કરતો હોય છે.
હા તો હું મારા ઘરના અને મારા મિત્રો બધા ને આ વાત કરીશ અને કોઈ હા
ગ્રાહકે આમ પર્યાવરણ પ્રત્યે પણ આમ જવાબદારી નિભાવવી જોઈએ જરૂરી ખરીદી ટાળવી પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરવો અને પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનોને પણ પ્રોત્સાહન આપવું જોઈએ
હા એ બી મેન મુદ્દો છે
હા એટલે ગ્રાહક તરીકે તો આમ તમારી ઘણી બધી ફરજ છે અને તમે એનું પાલન કરો તો સારું રહે પોતાના માટે પણ અને દેશ માટે પણ
હમ્મ એકદમ સાચો
સારું સારું વાંધો નહી ચલો
હા સારું સારું હા આવજો
આવજો